હલો
આવે છે અવાજ?
હલો
હલો
હલો
હલો
અવાજ નથી આવતો?
આવે છે હવે?
નહીં.
હલો
હલો
હલો, હલો હલો
હલો હા આઈવો આઈવો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો મજામાં?
હા મજામાં. તમે મજામાં?
હા મજામાં હો. તબિયત પાણી સારા?
હા કમ્પ્લેટ. હમ જમી લીધું? હા
હા. અમેય જમી લીધું હા.
બરોબર. શું જમ્યા આજે?
આજે ભજીયા બનાવિયા તા.
બરોબર. હમ
હમ હમ
બોલો. આજે અમે તીખા પુરા બનાવ્યા તા ઘરે.
શું તીખા?
હા ટીખાપુડા.
અચ્છા હહ.
હમ હમ
શેના બને ઈ
એ જુવાર ના લોટના બને
જુવાર ના લોટ
હા એમાં મરચાં ને એ બધું પીસી ને ખટાસ ને એવું બધું નાખી ને પછી એને બનાવાય.
અચ્છા એમ
ને ચણા ના લોટ ના પણ બને બે રીતના બને
હા હા એ શેની હારે ખાવ ચટણી હારે કે
હા ચટણી ચા પછી દૂધ દહીં બધા સાથે ખાવાય
હા હા
હમ
બાકી મમ્મી પપ્પાને બધા મજામાં હા વરસાદ તો ચાલુ જ છે ઝરમર ઝરમર
અચ્છા
આવે છે આમ ખાસ નથી આવતો
અ અમારે તો ફાસ્ટ આવે છે બે દિવસ થી ખબર નહિ વધારે આવે છે. સારો છે વરસાદ બે દિવસ થી
હા અહિયાં ઝરમર ઝરમર રાખો થોડી આમાં આવે ને તો જ ઠંડક થઈ જાય ગરમી હજી તો ઉકળાટમ બહુ લાગે છે.
હા હજી તો ગરમી મતલબ કે લાગતી જાય છે ભલે ને આટલો વરસાદ પડે છે તો એ ગભરામણ ને એવું થાય
હા થઈ ગ્યા ક્લાસ ક્લાસ થઈ ગ્યા.
હા થઈ ગયા આજે તો આજે તો છ સરા છો એ પૂરુ થતું આવી
હા હા
હ પછી આજે રિચાર્જ નહી હજી આજે કરાવું હ એડજસ્ટ કરાવ્યું મેં તો ત્યાં સુધી આજે આખો દિવસ પણ કોલ મારાત થયા નહી ને નહીં આવ્યા કોઈ ના નેટ વગર તો થાય જ નઈ એટલે
હા હા
એ એટલે
હમ મારે હજી આઠકોલ બાકી છે.
અચ્છા
આઠ નહી સોરી સાત હા સાત કોલ
એટલે ત્રીસ કોલ માં સાત કોલ બાકી છે.
હા ત્રીસ માંથી
ચાલો સરોસ
હા મિનિટો એટલી નથી તે મિનિટો હજી પચી થઈ મિનિટ હોવી જોઈએ ને
હા હા
મિનિટો નથી થઈ મારી મિનિટો ઓછી થઈ છે.
હા તો તો પછી પાછા ઉપલા ટાસ્ક આવશે.
આ એટ હમ
હમ હ હવે આપડે આપડે ફ્રી હોય તો કોઈ હ
કાલે તો કોઈ નતો ફ્રી તમે એક વત કરી
પછી તો મેં પણ ભાભીના ઘરે ગઈ ને પછી આવી ગઈ અને એમાં એવું છે આપડે જયારે ફ્રી હોય ને ત કોઈ ફ્રી જ ના હોય. અને એ લોકો ના ફ્રી ના સમય પછી આપડે કઈ ને કઈ કામ હોય છે.
હા એમ થાય છે.
આ તો પછી લાસ્ટ ગ્રુપમાં મેસેજ કરવા પડે કે કોઈ ફ્રી હોય તો. ક કોઈ એકાડું મળી જાય તો કમસે કમ પાંચ મિનિટ તો વાત થાય આપડે
હા.
હમ એટલે. બોલા. શું?
સાત દિવસ કેવો ગ્યો આજનો સારો ગ્યો.
હા કમ્પ્લેટ આજે તો સવારના ના આજ બેઠા હતા મોબાઈલ પણ જોવાનું સમય મળ્યો મંદિરે જવાનો પણ સમય મળ્યો ઘર કામ બધ મતલબ કે આજે સમય નીકળી આવ્યો બધા કામ માટે કતો મંદિર તો કેવું કે ફ્રી પડું તો જઉ પણ આજે તો ફ્રી જ હતી તો. સવારે મંંદિર પણ જઈ આવેલી ત્યાં પાંચ દસ મિનિટ બેસીને આવી.
હા ભાભી નો.
હા મહાદેવ રામ ભગવાન પાસે બધા પાસે ગઈ બેઠી. હા બધા છોડ ને બધું સાફ કરવાનું હતું તો બધું સાફ સફાઈ કરી ત્યાં મંદિરે
હા સારું કેવાય.
હમ.
અમે ઇયા મહાદેવ ના મંદિરે જઈએ સવારના થોડી સાફ થોડી જાણકારી
હા અમારે કેવું કે પૂંજારી નથી એટલે પૂંજારી છે ખરો પણ એ આરટી અને એવું કરીને જતો રે કચરાપોતું ને એવું પણ બહાર ની જે સફાઈ છે. તેમની બધી ગામની છોકરો છેને અમે બધું સાફ કરીએ દર શનિવારે રવિવારે. ને જો મતલબ કે જે કોઈ બેન ફ્રી હોય તો બેન જાય ને બ બઘું સાફ કરી નાખે તો આજે મેં ફ્રી હતી તો મેં બધું કર્યું એમ. એ બધું ચાલે એક. પછી એક ના વારા કર્યા કરે કે કઇક મુકવા આજે જાય તો ફ્રી હોય તો અમે આવીશું રિટન જઈએ.
હા.
એટલે.
તમારે જવાનું નથી ને રાત કાલે બારે ગયા તા હું.
હા હા.
હમ હમ. આજે તો એમ કઉ છુ બારે જવાનું નથી ને એમ.
ના ના આજે તો નથી જવાનું આજે તો બેઠી જ છું. આજે ઠાક લાગે છે. ડોળે ને ડોળે તો પાછું જવાય ના દે એટલે.
હા હા.
પછી તમે સિંધીમાં ચાલુ કર્યું કે નઈ કર્યું પછી?
નઈ હવે કરશું તો પૂરા થાય ને પછી.
અચ્છા બરાબર, એટલે આ પૂરા થયા પછી એનમાં ચાલુ થશે.
હા, પછી ચાલુ થશે એમ.
બરોબર અહ.
મારે નણંદે ને ફોન કર્યો તો પછી વરી કાલે તો પ્લેનમાં હતી એટલે એ આ એરપોર્ટ ઉપર હતી એટલે પછી વાતચીત એક વખત કેવી બીજી વખ કરીને રાતના થાકીને ગઈ હતી એટલે સુઈ ગઈ હતી જલ્દી.
હા.
વાત ન થઈ અમારી હવે આજે જોઈએ આજે બી સુઈ ગઈ હતી લગ
હમ્મ. અરે આખો દિવસ એમાં એવું કેવું છે કે આપડે આખો દિવસમાં સમય કાઢી શકીએ રાતે કેવું કે થા કી ગયા હોય ને એટલે ઊંઘવા તો જોઈએ મારે અયા એક બે બેન દસ વાગતા મેસેજ કરે છે દસ વાગે મને હરોજ. કે દસ વાગ્યા પછી તમે ફ્રી છો પણ દસ વાગ્યા પછી તો મને ઊંઘ જ આવે મને આ જગાએ જ ના
હા.
એટલે પછી મેં એમને કોઉ કે તમે બપોર ફ્રી હોય તો. પણ એ કઈ સ્કૂલ નેવું જાય છે ને એટલે પછી મતલબ કે બપોરે એક વાગતા ફ્રી થાય તો એક વાગતા પછી અમે એક કોલ કરીએ અને ત્યાં પછી પાછા સીધા રાતે થાય તો અઠવાડિયું ના થાય.
એ જ ને દિવસ ના મને ટાઈમ ઓછો મળે હું અમારે અયા જેન કંપની છે ને અમે હોય ઈ અમે બનાવીએ છીએ.
હા હા.
તો એ આખો દીવસ એ તે ખેતમાં જોઈએ ઉચન પાણીને એ વાવા માટે. ઝાડ બાળ અંદર વાવા માટે નીચે એલા પાઈપ ને હોય ને. એ નાખે ને એ લોકો ઈ અહિયાં બનાવવા માટે એટલે કંપની વાડા.
બરાબર, હા.
કિલ્લાના હિસાબ એક કિલ્લાના દસ રૂપિયાન.
બરાબર, હા.
હા, કિલ્લા ઉપર હોય પછી દસ કિલો માલ થાય માલ રોજનો.
અને તમે જતા હશો ત્યાં આગળ.
જતા નઈ ઘરે જ લઈ આવીએ ઘરે જ બતાવી સાસુઓ હા હા અહિયાં એક હોય ભાઈ દુકાન હોય ગોડાઉન હોય ત્યાં આપને માલ લેવા જવાનો ને માલ દેવા જવાનો. અમારી બાજુમાં જ છે ઘરની બાજુ માં હા ઘર બેઠા કામ મળે એટલે પછી કરી લેવાય એમ.
હા એજ ને મતલબ કે હવે જો આપણી પાસે કમાણી ના રસ્તા તો બધા બહુ છે. પણ પછી આપણા પર છે કે આપડે કોને કેટલો સમય આપણને શું છે. તો અમુક કેવું કે બધી પાસે લક્ષ્ય હોય બધા પાસે કામ હોય. પણ એ લોકોને સમય જ નહીં કારણ એ લોકોને આવ મોબાઈલમાં નવડું નહી પડું અથવા તો કે કોણ જાય કોણ કરે અમે સુઈના રહીએ આમ તેમ પછી તમારી પાસે પૈસા નથી. તો એ કારણ છે બધા
આજે મોંઘવારી એટલી બધા કમાય ને તોય ઘર હાલે છે બાકી તો કઈ નથી થતું. એક જણું કમાય ને આખું ઘર હાલતું નથી છોકરા આપનું ભણવાનું અચ્છા, અમારા મકાને ભાળે છે એમ પોતાનું નથી. હજી સુધી અમે લીધું નથી બાર વરસ થી અહી આવ્યા ભાડે જ રહીએ છીએ.
એ જ ને મતલબ કે હવે મોંઘવારી પ્રમાણે છે ને આપે ચાલવુ જ પડે એમાંથી નાના થી લઈને બધા જ્યાં સુધી બને ત્યાં સુધી બન્યા પછી બધા ને કંઈક ને કઈક હોય તો કઈ કમાય
ચેવલ સો રૂપિયા રોજ ના કમાય પૈસા સો પોતાનું તો નીકળી જાતું હમણાં ખરચો એમ.
નીકળી જાય અમારે એવું છે હાલ હવે જો કઈક લાવું હોય આ તે તો આપડે ખુદ થી મતલબ કે કરી લઈએ અ ટુશન ચલાવીએ તો ટુશન માંથી નીકળી જાય પછી આવી રીતના કઈક જોબ હોય કે કઈક કામ હોય તો એ બધું કરીએ તો નીકળી જાય પછી આપડે બોયના રે એક માગુ
તે ઈજ ને તો પછી આખ ખો દી અમે ઈ કરીએ એટલે કલ એક દિવસ આજે સવારના માલ લઈ આયવા ને કાલ સવારમાં પહોચાડવું પડે એમ. દસ કિલો માલ, પંદર કિલો માલ જેટલો આપડા
બરાબર.
પછી દિવસમાં ઈ કામ કરીએ. અમે બપોર પછ છી બાર વાગા પછી જમી લઈએ ને પછી બેસી જાઇએ કરવા એમ. બાર વાગે જમી લઈએ પછી એક દોઢ વાગે કામ થઈ જાય તો પછી બેસીએ. સાત આઠ વાગા સુધી સાંજે પછી બસ. પૂરું. પછી ન બેસીએ પાંચ છ કલાક બેસીએ.
હા એટલે એમાં દૂરજ માટે કરવાનું હોય કે પછી કદી કદાચ જયારે આવે ત્યારે કઈ?
શું?
તમારે આ જે કામ કો છો તો એ ડરોજ કરવાનું? બરાબ બર. એટલે દોડના પાંચ છ કલાક મતલબ કે એમાં નીકળી જાય.
હા એટલે ચાર પાંચ કલાક કરી જેટલો ટાઈમ મળે. પછી રાતના ક્યારેક મળે તો એમ તો બેસીએ જરાબર બાકી એટલે આમ પાઈપ જેવું હોય એના ઉપર રિંગ ચડાવાની આમ આવી.
હહ હા.
હા ખેડૂતો નો છે ઈ.
હા હા બરાબર. એમ તો આપડે હલને થાકી જ જઈએ. કારણ કે જુઓ ને આખો દિવસ ઘર કામ કરવાનું. પછી આ કામ કરવાનું.
હા ઈતો થાકી જ હા. ઈ ન હમ
પણ હવે એમ થાય કે હવે ઘર બેઠા થોડું ઘણું આપણે કરી લઈએ તો હારું એમ.
હહ
એટલે પછ થોડું ઘણું આમ બપોર પછી પછી એટલી નીંદરે કેટલી વાર આવે એક કલાક સુઈએ, અડધી કલાકમાં તો વધારે બપોરના એટલી નીંદર નો આવે પછી.
હમ પછી તો આપડે ફ્રી ના ફ્રીજ ને.
પછી સાંજ સુધી કઈ કામ ન હોય. આમ સાસુ વહુ મારી સાસુએ બધું કામ કરાવે મારી. હારોહાર.
હહ હહ ને એમાં જો ઊંઘવા જઈએ ત તબિયત વધે એના કરતા તો આપડે બધું કશું કામ કરીશું તો શરીર તો હારું રે.
આપણેે ઈયા મહારાષ્ટ્રન લોકોને હું વાત કરી? ઈ લોકો મરાઠીમાં વાત કરે આપે હું કરી આપણે આપણા ઘરમાં બેસવાનું. હિન્દીમાં થોડી ઘણી વાત કરીને જેને આવડે એ કે બાકી ત અહિયાંના લોકોને હિન્દી એ ઓછી ફાવે મરાઠી જ વાત તે કઈ સમજે નહી પછી કોઈ ના ઘરે જાવું કરવું કાઈ મતલબ જ નહીં.
હહ વડી ઈ હાચી વાત છે.
ગુજરાતી હોય તો આમ ગુજરાતમાં એકજણ પાડોશમાં ને બેસ સાંજે બેસતા, રાતના બેસતા. આપણે ઇયા કને ભાષણો જ હા ઈજ ને. અહીંયા તો ભાષા સમજાય નહીં હમ.
હહ એવી ભાષા તો પછી મતલબ કે બેસીએ મતલબ કે લોકો કઈ બોલે આપડે મતલબ કે કે બોલવું હોય હમજી જ ના શકીએ. તો ત્યાં પછ પછી આપડે એવું હોતે થાય કે ટાઈમ ખોટો કદાચ થાય છે. સમજી નહીં શક
છા
હહ
થોડા જણાને હિન્દી આવડે એની હારે હિન્દીમાં વાત કરીએ. બાકી તો પછી આવતા રહી પોતાની ઘરે પછી પોતાનું કામ બેસી જાય.
હમ હમ સાચી વાત છે.
સાંજે સાત વાગે મૂકી દઈએ પછી તો ઘર ન કામ પછી રાતના નવ
હા હા. બરાબર.
પણ સારું છે, બાજુમાં જ એક જ ગલી છે, બાજુમાં જ.
હમ એટલે વાંધો ના આવે આપડે ઘરના ઘર ને બધું જ
હા એ બારે નીકળવા ન દે અહિયાં બારે થોડું ઘણું કામ મળે બારે તો અમને કરવા ન પડે અમારે સિંદગી લોકો બાર ન જાય. ઘર બેઠી તમને જી કરવું હોય.